હલો.
હા બેન કેમ છો.
હું તો મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું તો આજે આપણે કયા ટોપિક પર વાત. તો કરીશું.
આજે આપણે માતૃભાષાનુંું મહત્વ એ વિષય પર વાત કરીએ તો હું તમને પ્રાથમિક માહિતી આપ. જણાવું કે મા. માતૃભાષા એટલે કે માતા માતાની ભાષા આપણે જયારે ગર્ભ. માં હોઈય ને ત્યારે જ આપણને માતા એમના વિશેની. વાત કરતા કવે છે અને તેમાં મતલબ માતા આપડી જોડે વાત કરે છે તો આપણને એના વિશે. કોણી બધી માહિત. મા પ્રાપ્ત તમે મને એના વિશે માહિતી પ્રાપ્ત આપી શકો છો.
હા હું. ચોક્કસ તમને માતૃભાષા અને તેના વિશે માહિતી આપીશ માતૃભાષાનું મહત્ત્વ એ ખૂબ જ છે માતૃભાષા એ એવી ભાષા છે જે. આપણી જન્મથી જ આપણા માતા પિતા. અને પરિવાર પાસેથી. શીખી છે તે માત્ર વાતચીત નું સાધન નથી પરંતુ આપણા વિચારો લાગણીઓ સંસ્કૃતિ અને ઓળખ નો આધાર છે દરેક વ્યક્તિ માટે તેની માતૃભાષા ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તે તેના વ્યક્તિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે માતૃભાષામાં આપણે સૌથી સરળતાથી વિચારી. અને પોતાની લાગણીઓ વ્યક્ત. કરી શકી છીએ બાળક જ્યારે નાનું હોય છે ત્યારે તે માતૃભાષા દ્વાર જ. દુનિયાને સમજવાનું શરૂ કરે છે તેથી શિક્ષણના પ્રારંભિક તબક્કામાં માત્ર. માતૃભાષાનું વિશેષ મહત્વ. માતૃભાષામાં મળેલું જ્ઞાન વધુ સારી રીતે સમજાય છે, અને લાંબા સમય સુધી યાદ રહે છે, માતૃભાષા એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિને જાળવા. જાણવી રાખવામાં મદદ કરે છે લોકગીતો લોક કથાઓ કહેવતો અને સાહિત્ય દ્વારા આપણે આપણા સમાજની પરંપરાઓ અને મૂલ્યોને જાણી શકે છીએ જો લોકો પોતાની માતૃભાષાને ભૂલી જાય તો તેમની સંસ્કૃતિ ઓળખ પણ ધીમે ધીમે નબળી પડી શકે છે ગુજરાતીઓ માટે ગુજરાતી લેંગ્વેજ માતૃભાષા ગૌરવની વાત છે. ગુજરાતીમાં ભાષામાં અનેક મહાન સાહિત્યકારો ઉત્તમ કૃતિઓ આપી છે નર્મદ ગોવર્ધન ત્રિપાઠી અને ઉમાશંકર જોશી જેવા સાહિત્યકારોએ ગુજરાતી ભાષાને સમૃદ્ધ તેમની કૃતિઓ આપણને જ્ઞાન અને પ્રેરણા આપે છે. માતૃભાષા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધારવામાં પણ મદદરૂપ બને છે. એક જ ભાષા બોલતા એકબીજાને વધુ સારી રીતે સમજી શકે છે અને તેમની વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બને છે, માતૃભાષા લોકો ના હૃદયને જો કાર્ય કરે છે આજના આધુનિક યુગમાં અંગ્રેજ અને અન્ય ભાષાઓનું મહત્ત્વ વધ્યું છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે માતૃભાષાને ભૂલી જઈએ, અન્ય ભાષાઓ શીખવી સારી વાત છે પરંતુ પોતાની માતૃભાષાનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. જે વ્યક્તિ પોતાની માતૃભાષા નો આદર કરે છે
તે હોય માતૃભાષા અ એ આપણા માટે ખુબ જ જરૂરી છે. માતૃભાષા સર્જનાત્મકતા અને વિચાર શક્તિ ના વિકાસમાં પણ મદદ કરે છે. વ્યક્તિ પોતાના વિચારોને સૌથી અસરકારક રીતે માતૃભાષામાં વ્યક્ત કરી શકે છે. કવિતા વાર્તા નિબંધ અને ભાષણ જેવી પ્રવૃત્તિઓમાં માતૃભાષા મહત્વની ભૂમિકા ભજવે છે સરકાર હ સમાજે પણ માતૃભાષાના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. શાળાઓમાં માતૃભાષા આ શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ અને ભાષામાં સાહિત્ય તથા સંસ્કૃત ન આગળ વધારવા માટે વિવિધ કાર્ય કાર્યરતો કરવા જરૂરી છે. આ માતૃભાષાનું જેટલું બને તેટલું આપણને જતન કરવું જરૂરી છે અને જેટલું બને તેટલું આપણને તેને આગળ લઈ જવું જરૂરી છે. આ માતૃભાષા એ આપણા જીવ જીવનની અમૂલ્ય ભેટ છે એટલે આપણને તેનું જતન કરવું જરૂરી છે. માતૃભાષા આપણને ઓળખ આપે છે, સંસ્કાર આપે છે, જ્ઞાન આપે છે અને આપણા આત્મવિશ્વાસમાં વધારો કરે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષા પર ગર્વ રાખવો જોઈએ. તેથી દરેક વ્યક્તિએ પોતાની માતૃભાષાનો ગર્વ રાખવો જોઈએ. તેનો ઉપયોગ કરવા જોઈએ અને આવનારી પેઢીઓને પણ તેનું મહત્વ સમજાવવું જોઈએ માતૃભાષાનું રક્ષણ અને વિકાસ કરવો એ દરેક નાગરિકની જવાબદારી છે, પણ હાલના સમયમાં ગામડાઓમાં જે લોકો રહે છે તેઓ શહેરોમાં જઈને રહે છે. અને ત્યાર બાદ તેઓ શહેરોમાં જઈને તેમના આવનારી પેઢીને પેઢી સાથે તેઓ બીજી ત્યાંની લોકલ ભાષામાં વાત કરે છે એટલે તેઓ તેમની માતૃભાષા ભૂલી જાય છે એટલા માટે એ લોકો વિનંતી કરવું જરૂરી છે કે જેઓ ગામડાથી શહેરોમાં જાય છે અને પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે એ આપણા માટે ગર્વ નહીં પણ એક શર્મસાર પરિસ્થિતિ છે કે આપણે આપણી જ માતૃભાષાને ભૂલી રહ્યા છે. એટલા માટે જેટલો બને તેટલો માતૃભાષા જ બોલવું અને જો જરૂર પડે જો આપણે બહાર હોઈએ તો એ પ્રમાણે આપણે એવી જોવા વાત કરી શકીએ પણ આપણને આપણી માતૃ માતૃભાષા ક્યારેય બોલવું નહીં. એ વાત મને ખોટી લાગે છે, કે જે લોકો શહેરથી ગામડાથી શહેર જાય છે. તે લોકો આ એમની માતૃભાષા ને ભોલી રહ્યા છે. તો તમને એના પર શું કેવું છે અને તમે માતૃભાષા ઉપર શું વિચારો છો તો તમે એ બતાવો?
હા તમે જે વાત કરી એ ખુબ જ સરસ વાત કરી માતૃભાષા વિશે અને તે મને ખુબ જ તેના દ્વારા પ્રમાણે માતૃભાષા વિશે ખૂબ જ બધી માહિતી પ્રાપ્ત થઈ અને પણ તમે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે આજના આધુનિક યુગમાં અંગ્રેજી અને અને અન્ય વિદેશી ભાષાઓનું આંધણું આધુનિકીરણ. ધી રહ્યું છે લોકો પોતાના બાળકોને માતૃભાષાથી દૂર કરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે, અને ભાષાઓ શીખવી અન્ય અન્ય ભાષાઓ શીખવી જરૂરી છે પરંતુ પોતાની ભાષાનો ભોગ પોતાની ભાષાના ભોગે નહીં, આ વર્ષે આ માટે દર વર્ષે એકવીસમી એકવીસ ફેબ્રુઆરી ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ અને લોકોને જાગૃત કરવામાં આવે છે. નર્મદે સાચું જ કહ્યું છે ગર્વ ગર્વ વગર કહી ગર્વ વગર કહીએ કે મારી મારી ભાષા ગુજરાતી છે માતૃભાષા એ આપણી ઓળખ અને ગૌરવ છે આપણે અન્ય ભાષાઓ ચોક્કસ શીખવી જોઈએ પરંતુ આપણી માતૃભાષાઓને ક્યારેય ભૂલવી જોઈએ નહી તેનું સન્માન કરવું એ એક નાગરિકની ફરજ છે આથી હું તો એવું જ કહું છું કે આપણે આપણી માતૃભાષા ક્યારેય બોલવી ના જોઈએ અને ગાંધી એ પણ કહ્યું હતું કે બાળકને પ્રાથમિક શિક્ષણ હંમેશા તેની માતૃ માતૃભાષામાં જ મળવું જોઈએ માતૃભાષામાં ભણાવવામાં આવતા વિષય પર વિષયો બાળક પર ખૂબ જ ઝડપી અને સરળતાથી સમજી શકે છે જો પાયાનું શિક્ષણ અન્ય આપવામાં આવે તો બાળકોને ઘણો સમય માટે શબ્દો ના અર્થ સમજવામાં જ વેડફાઈ જાય છે જેમકે ગુજરાત સરકાર આ આ ના શૈક્ષણિક પોર્ટલ વિદ્યાપીડ વિદ્યાપીડિયા ગુજરાત પર ગુજરાત પર પણ માતૃભાષા ન એક શૈક્ષણિક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ ગણવામાં આવ્યું છે તેનાથી જ તો માણસ પોતાની સંવેદનાઓ સુખ દુઃખ પ્રેમ અને ક્રોધ જેવી લાગણીઓ જેટલી સહજતાથી માતૃભાષામાં વ્યક્ત કરી શકે છે તેટલી અન્ય કોઈ ભાષામાં કરી શકતો નથી આપણે આપણે સ્વપ્ન પણ આપણી મા સમજ જોઈએ છે તે આપણના આ વિચારોને સાકાર આકાર આપ આપવાનુંથી જેથી તો શિક્ષણમાં પણ માતૃભાષાને સર્વોત્તમ માધ્યમ તરીકે તેનો કરવામાં આવ તેને સર્વોત્તમ માધ્યમ કરવામાં આવ્યું છે. અને માતૃભાષા એટલે મા ઘરમાંથી અને પરિવાર પરિવારમાંથી મળેલી ભાષા જેમ કે બાળકોના શારીરિક વિકાસ માટે પોતાનું દૂધ સર્વોત્તમ છે. તેમજ બાળકોના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે માતૃ ભાષા અનિવાર્ય છે. જગતની કોઈ પણ ભાષા માતૃભાષાનુંું સ્થાન લઈ શકતી નથી તેથી આપણે ક્યારેય પણ બહાર જઈએ કા તો કોઈ પણ જગ્યાએ જોઈએ તો આપણે માતૃભાષાને ક્યારેય ભૂલવું ન જોઈએ અને માતૃભાષા બોલવામાં કોઈ શરમ રાખવી ન જોઈએ કારણ કે આજનો એક એટલો આજના આધુનિક સમયમાં એટલો ક્રેઝ ચાલી રહ્યો છે ને કે લોકો બાળકોને પહેલા ધોરણ માંથી જંગ અંગ્રેજી મીડિયમમાં ભણાવે છે પરિણામે તેઓ પોતાની માતૃભાષા એવોને સમજ જ નથી પડતી અને તે ખુબ જ શરમજનક વાત કહી શકાય મારા મ તો ચાલો તો બેન અંતમાં તો બસ હું એટલું જ કહીશ કે તમારી જોડે મને વાત કરીને આજે માતૃભાષા વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો પછી આપણેે આવા જ કોઈ ટોપિક સાથે પાછા વાત કરીશું તમે મને જે તમારો કિંમતી સમય માતૃભાષા વિષય પર વાત આપ્યો એની માટે તમારો ખુબ ખુબ આભાર તો બેન આવજો તમે શું કહેવા માંગો છો અંતમાં
જોડે પણ વાત કરીને મને ઘણી માહિતી મળી તો તમારો પણ આભાર